કૃષ્ણ.
કૃષ્ણ કેમ છો.
બસ મજામાં મજામાં તમે કો
બસ અમે તો સજા માં કો અમને
હમ હમ શું થયું બોલો બોલો
અલે બસ કઈ નઈ આપડા કામ વાળીને નાટક આજે આઈ નહ એટલે ઘરનું બધું
બાપા કામંવાડી તો પાછી ગરમી ઉપર ઠી
એજ ના આવું કરતું હતું કે એસી સાથે સાથે લઈને ફરું
ઓ હાછી વાત છે પછી એ તો કામ બી તો નઈ કરાવતી ને ક આવે
હા એક તો એને હા એ આ કેટલી વાર એને કીધું છે કે ભાઈ નહી આવું હોય તો તું મને રાત્રે કહી દે યાર
રાત્રે ચાલો હા એ હવાર માં બી તું કહી દે તો વાંધો ના
અલ્ ન રાત રાત્રે કહીને શું કે રાતના જે વાસણ છે ને એ પછી અમે સવારે ના રાખી રાત્રે જ ઘસી લઈએ
હાચી વાત છે
સવારે ખાલી કચરા પોતા કરવાના રે હવે કાલે રાતે મહેમાન આઈ ગયા પછી ઓ હો વાસણ તો પૂછો ના
બાપા અરે મહેમાન તો નાની નાની વસ્તુ બી પ્લેટમાં બધામાં આપવું પડે હાથમાં તો એ લોકો લે નિ
તો હું પહેલે જ એકમાં જ હવે કોઈ મહેમાન આવે એટલે કટોરીમાં શાક આપવાનું, કટોરીમાં દાળ આપવાની ને ચા રઈસ આપવાના
પહી પીલી પ્લેટ અલગ દર ડીસે અલગ બધું અલગ પાણી નો લ્લાચ અલગ છાસ નું ગ્લાસ અલગ
અને ચાર જણા એ હતા ને ચાર જણા ઘરના આઠ જણા ના વાસણ તમે કો અને પછી હા એના અને ઉપર થી એટલા મતલ રહેસી દાળ બનાવી, શાક બનાવી, રોટલી બનાવી, શાક બનાયું હમ્મ, સાથે છાસ બનાઈ
તો એજ ને પ પાછું તો મીઠું બી જોઈએ પ ફ્રૂટ સલાદ બનાવું પડે ફાલુદા બનાવવું પડે કંઈક તું મીઠું તો રાખવું જ પડે ને
અલ્યા તો એના તો કામ વાડી નઈ આય બસ હવે હવે ફ્રી થઈ સવારની.
હમ્મ ગરમી કેટલી પડે જોવો તો બાપા વધતી જ જાય છે એમને કેવું ઓછી થાય, બે ત્રણ દિવસ પેલા ઓ શું હતું હવે ખબર ને કે એમનું વધી જી
હા, એજ તો એકતો ગરમી એટલે કે પૂછો ની ઉપરથી
તો ગેસ આગળ ઉભૂ રેવાની તાકત જ ના, મારે તો ખબર ને એક દિવસ આવે ને બે ત્રણ અઠ અઠવાડિયા રજા, એક દિવસ આવે ને બે ત્રણ, એક દિવસ આવે બે ત્રણ દિવસ રજા, એક એમ આઈને જસી એવું થાય કે છું મંતર ની જેમ ગાયબ થઈ જાય.
એ નાના ઉપરથી મહિનો થાય એટલે પૈસા લેવા તરત
તરત આ આઈ જાય, એક દિવસ પહેલાજ. કે લાઉ
એજના ઉપરથી એ ના હમ્મ હા અને ઉપરથી મળતી બી નઈ બીજી કોઈ અને આ લોકોને એટલું ગંદુ કામ કરે ને ગમતું બી નથ
તો કેટલું સાબુન લગાય લગાય ને સ સાબુન કેટલા મોંઘા પેલું ડિશવોશ કેટલું મોંઘું. તો એ લોકો તો આમ પાણી જેમ વાપરતા હોય બધું.
હાઅઅ આ અને આ બે દિવસ માં તો એક સાબુ ની એક ગાયબ બસ. હવે આટલા કેટલાં વાસ ઘસ્તી હશે. અમે તો અઠવાડિયું અઠવાડિયું ચલાઈ લઈએ, અમે તો બી બીજા દિવસે લોકોને કઈ નવું સાબુન આપો નવું સાબુ આપ ઓ બસ. આવું ચાલ્યા તો
કઈ કેવાય બી નઈ ને કઈ કેવાય બી ની આ લોક
એજ ના, એ ના હવે સવારે મેં કીધું ચલો આજે કઈ કામ નઈ તો, કપડાં ધોઈશ સવારે આટલા બધા કપડા ધોયા. પછી એને પછી વાસણ ઘસ્યું, અને કચરા, પોતા કર્યા શાક બનાય રોટલી બનાઈ પછી પા
કેતા ભી નહી અચાનક રજા પાડે પહેલા તો રાહ જોવાની કે મોડું થઈ ગયું વાંધો નહી હમણાં આઈ જશે. પછી, ફોન ના ફોન બી આપે ને જ કરવું પડે એમ કે ફોન કરીને કેહે બી નહી.
એ તો વાત સાચી. હ ઉપરથી એને પછી છોકરા ને જમવાને જમાડ્યું ને પછી, પાછા વાસણ ઘસી ને આ બધ છોકરાઓને સુવાડીનેને હવે ફ્રી થઈ તો, મેં કીધું ચલો પૂછું કઈ હું એ જ કતી તી મેં ક કઈ તમારે ક્યાં નવી કામ વાળી કઈ સારી હોય તો, હું તમને પૂછું, તમે તો ઉપરથી તમારી બી આવી.
ના મારે બદલવાની છે. અહિયાં મારા ફ્લેટમાં સારી એવી આવે છે. તમે જોઈ લઈેશો. મેં એને વાત કરી છે. હજી આઈ ની ને ક્યાંક મમ્મી મમ્મીને વાત કરું ને એના છોકરી છે. દસમું ધોરણ પત્યું. છે ઐવું. હા તો કામ કરવા માટે તો બધા કરે જ ને પૈસા કમાવાવામાં તો ઘર કેેમનું ચલાવાનું--?
અરે પણ નાના છોકરા જોડે કામ નઈ કરાવવાનું, હવે આવું થોડું ચાલે અઢાર વર્ષ પછી જ કામ કરાવવું જોઈએ, નાના છોકરાઓ એ.
એજન.
હવે એમનું બી બાળપણ હોય કે ના હોય તો પણ
પૈસા કમાવાના પણમાં જતી રહી એ.
એ ના પછી અઢાર વર્ષની થશે તો લગ્ન કરી દેશે. લગ્ન કરીને જશે તો પહી ત્યાં બી કામ જ કરવું
સાચી વાત. એને મોજ ફોજ તો છે જ નઈ એને
આમ ભી છોકરીઓની લાઈફ તો તમને ખબર જ છે ના કેવી હોય. અહિયાં ઘર બી જોવાનું સસુુરાલ ભી જોવાનું.
તો છોકરી તો એમ બી મોટી વેલી થાય, ખબર જ ના પડે ક્યારે છોકરી નાની થી મોટી થઈ જાય.
તો એ જ ના, ચલો પિયરે કરી લીધું-કરી લીધું, એ તો હવે સાસ અહ સાસરે તો પછી બધું કરવું જ પડે.
એને ત્યાં થોડીન જોવે, કે મોડા ઉઠી વાંધો નહી. ત્યાં તો ભળકે બધા.
હા, એ છ ના, ત્યાં તો બધું કરવું જ પડે ને, એટલે પિયરે તો અને બાળપણ એ કઈ ખબર થોડા, નાના છોકરાઓને તો એની મમ્મી ને ખબર નહી પડતી આટલી નાની છોકરીઓને
ના એટલે એના પપ્પા પા એક્સપાયર થઈ ગયા ને એમ. એટલે ઘર કામ ચલાવવું પડે ને એટલે મમ્મી ની હેલ્પ કરે પોતે જ કે કે મમ્મી મને કશું નહી કેતા કે મારે બી મારા ખર્ચા જોવાનું હોય, મારે કશું લાવવાનું હોય. મમ્મીને વારે વાર કેવું વિચારો તમે આજકાલની જનરેશનમાં છોકરીને આટલી સમજ છે કે ભઈ મારે મ મમ્મી થી કેમનું માંગવું પપ્પા નથી મારા. તો પોતે કમાવા નીકળી ગઈ છોકરી બોલો. ભણે રાત્રે, અગિયાર વાગે તો ફ્રી પડે રાત્રે પહી ઘરે જ જાય, પહી ભણે, પહી બે વાગ્યા સુધી માં જમી કરીને પહી સુઈ જાય. પછી સવારે કામ જ સ્કૂલ એક્સટર્નલ કરી રહી છે. ખાલી પરીક્ષા આપવા જાય સ્કૂલમાં.
અચ્છા લો આવા બી છોકરાઓ જોવા મળે. હે નહીં તો અહ મારા અહિયાં તમે જોવો ને એક થી એક આટલા નાના-નાના છોકરાઓને એમને નખરા જોવો તો.
હું છે આજકાલ તો છોકરી તો છોડો છોક છોકરાઓ ને આવું છે આનથી જમવુ બારથી લાવ પીઝા બનાવ પાસ્તા બનાવ
મેં એજ કીધું મેં કે મારા છોકરાઓને બી હું સમજાવું છું કે ભાઈ જોવો કાલે કઈક આવું કઈક હોય આમ બહાર નીકળી ને જવો કઈ કેટલા ગરીબોને તો ખાવાનું બી નહી મળતું હે અને તો અમે તમને એ જ નાને તમને આટલું બધું ખાવાનું મળે તમે અડધું ખાવ ને અડધું ફેંકી દો છે એઠું નહી મુકવાનું કઈ બઉ સમજાવું તમારા છોકરા એજ ના આજકાલ બિચારાઓ જે મહેનત કરીને કમાય છે ખબર છે ને કેવી રીતે કામ
હાચી વાત છે
એમ ના હવે તમે નાની છોકરીની વાત કીધી હવે એ બિચારી કેવી રીતે કમાતી હશે એ લોકોને તો ખબર બી નઈ હશે પીઝા શું થતું હોય
ના ના એની મમ્મી ને ખબે બે બેહેનો છે એકને ભણાવે છે સ્કૂલ માટે એ મો બેનનો ખર્ચો કાઢે છે અને આ મમ્મી છે ઘરનો ખર્ચો કાઢ્યો છે
એવું હા હા એ તો ચલો સારું કઈ નની તો એ કામ કરજો ને મને મને પૂછી ને કે
હા મને એને કીધું તું કે હું આવીઈશ આન મળવા પણ હજી આઈ નથી
અચ્છા, અચ્છા તો શું મારે તો એવું કે ભાઈ ચાલ કઈક કપડા હોય આવા નાના છોકરાઓના મારા છોકરાના તો હું એને આપી જઈશ પછી કઈક ઘર ન સામાન હોય ને ના, ના, જેમ કામ નું ના હોય મારે હું તો આપી દઈશ ખાવા
એને ભલું કરીએ જ સારું છે આપણને તો
એજ ના પછી કઈ કામ બી હોય તો આપડે કરી રઈએ હે અને આપડે તો આટલું કામ બી ના કરીએ. માંગુ છો
એ જને નાના ઓછા જ વાસણ રાખવાનું
હા એજ ના એ તો આપડે ચલો જોઈ લઈએ
એમ તો રેકોડ છે, તો એક રજા ની પાડતી માંડ રજા પાડતી હશે સ્કૂલ ની પરીક્ષા હશેને તો જ રજા પાડ બા કે રજા નહી પાડતી એને ખબર ને કમાવું તો પડે ને એજ રજા પડશે તો એનું જ નુકસાન થાય ને
હા સારું તો કઈ નઈ હું તો બે પૈસા વધારે આપીશ ને એને રાખીશ ને શું કેવાય આપડે એની એક તો હેલ્પ થઇ જશે હે અને એને સારું ઘર મળી જશે આપડ તો નાના જેમ આપણા છો કરા એયમે એ છોકરી હૈ એવું રાખીશું પછી અને એને ગમશે નને તો એ જાતે કરશે તો
હમ એજ ને સો ટકાની વાત છે
હા એજ કઈ તમે કેજો હા હા એના કેજો મને બી અને હું પછી એવું કરીશ ને તમે ક્યા ક્યાં સુધી કેશો?
બસ આજે રાતે કેવાની હતી મને મળવાનું તો આજે રાતે મળશે ને તો તમને કાલે હવાર માં કહી દઈશ. તો કાલે તમે અ કાલ નો દિવસ જોઈ લેજો પરમ દિવસથી તમે એને બોલાવી લ લોજો.
અચ્છા અચ્છા, સારું તો હું હા
છે. ટાઈમ પર આવે છે કે નહી?
હા હા તો એક કામ કરજો તમે જોઈ લો પછી પછી મને કેજો પછી હું બી જોઈ લઈશ ના, તો પછી મારી કામ વાળી ને હું કહીશ તો અ અહિયાં થી બી જાઉં ત્યાંથી બી જઉં.
સાચી વાત છે હા ના ના એટલે એટલે ત મેમે કીધું
હા એજ એટલે હું એને જોઈ લઉ, એક તો આ મારી રજા બઉુ પાડે છે બહુ નખરા થઈ ગ હા એજ ના, હા હા એજ ને એટલે મેં કીધું કે ચલો કઈ નઈ તમને પૂછ્યું. કા કઈ નહી તમે મને કહેજો હ, સારું સારું સારું ઓ જય શ્રી કૃષ્ણ.